હલો નમસ્તે મેમ હેલો અવાજ આરીહે નમસ્તે બેન
નમસ્તે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ કરો
કઈ નથી બસ એ બટન સાફ કરું છે તું સોચું કે બ તન સાફ કરીને પછીસ કોલ લું જ ત તમારો કોલ આવી જાય એવુ
અરે મેં સોચ્યું કે મતલબ બા ચલો બેન ફ્રી તો હેય છે હ કામ તો કરે છે ને ફ્રી ભી છે તો
અરે મને કઈ ઘણી દેર ઘણી દેર વીગી ને કાન એરફોન લગાવો તો મને તો હા અજીબ લાગવા લાગો મેં તો કાઢીને ફેંક્યા
મને બી ગબરાણી થાય છે મને ગબરાણી આવી છે પર મેં સોચ્યો થોડી દર ઓર ચાલવાઈદ
હા કઈ નથી ચાલવા ચાલવા દો ન સાફ હોઈ જાય ને તો અી મારે કામ મઈ જાય એ તો કોઈ ટટેન્શન નથી
મને ખુદ ને બોલી બોલીને ગરવાની આવી છે પણ કઈ કરું છે આજ તો મતલબ વાતા ખુબ સારી હોય છે મે મારા કપડા લાવું છું ના હાપડ કપડાં ધોણું સબ લારે કરું છું બાથરૂમ માં
હા
મેં તીન દના હું આજ મતલબ થોડી મતલબ સાફ સફાઈ કરી છે મત તીન દના હું તો રોજ આલસ ખઉં છું એક કામ છોડું છું આ સબ કામ કર્યો છે
અચ્છા
તમે તો
તો હોય ગયા ને ત ત ચાર ચાર ચાર ચાર સલ તો ગયા
આપ સીવાતા નહી કરે છો તમે કો છો કે હજ તમે સિલાઈ બી કરો છો કે ફ્રી એ છો ને એકહજાર ક
હમ હમ હમ હમ
તો સિલાઈ ભી આજે કરું
હા તો કઈ તો મકી લઈ જ ને તોર છે
હમ.
હમ.
વઈ તો સિલાઈ કરું છું જો જે રેસ્ટ ભી કરું છું તો બી ચાલે છે.
હા ભાઈ થોડો રેસ્ટ કરના થોડી સલાઈ કરની તો હ ચારું ક ગર
છોકરી લોલી ભો ખાવે છે આર થી પરેશાન કરે છે લોલીભોગ ખાવે છે સ તરફ મકી મક્યા કરે છે. મારે કચરા નીકાલવાનું તો કોઈ મતલબ નથી.
હમ હમ. વોત તો હય છે.
મારે જાડું નીકળવાનું કોઈ મતલબ નઈ નથી એમને તો બસ બચ્ચા લોલીપોપ ન ખાવે છે ચીપચીપ કરે છો ઘર.
હમ સાચી વાત હે.
ભી નાખી દે છે, એને મખિયા વધતી વધતી લાવે છે. હમ.
વ્યખાયા આવે.
જાદ આવે છે હમ સઈ કેયો છો.
હે ભગવાન.
થાકી ગયા છે બોલીને કામ કરીએ.
તેણેગઈ
આપ તો એક બજા તો પડો છો બિસ્તરમે બસ.
હા, વિચારું છું, આજે મારે પણ સેટમાં થોડી... તી કાલે તો સિલાઈ કરી નતી.
આ સોચું કે થોડી સીલાઈ કર તો બાકી ઇચ્છા તો કરું હોય છે.
હા ઓર કઈ. કામ ને હો જાય તમે થકો ની તો કરી શકો છો.
હમ.
થાક નો હોય જાવે છે તો પછી નહી હોઈ સક.
હમ મેં સોચ્યું ની કપડાં પડ્યા છે તો અ મમ્મી ધોવે છે. તવા ફરી હોય.
અચ્છા તબ તો સરસ છે થોડું થોડું કામ દોઈ. કરું છું ને તો તો લાગેલું છે.
હમ. ઘણી ખતરનાક થાકી છે આજ તો.
થાકનુ તો આવી છે યાર કામબી કરો છો ને. હા ઓનલાઈન મે બી કરો છો અને માથા ફોડીશ કરો છો હિન્દી માથા ફોડી છે.
હા, હા, હું પણ થોડી બોલવાળ કે ગાય આવશે ને.
સઈ કેવો છો! આજ તો તમારે મેં બિલકુલ તમારી કેપિસ્ટ્રી ખતમ કરી છે બોલી બોલી તમારી કેપિસિટી ખતમ કરી છે આજ તો મેં.
હમ આજ તો કેપેસિટી ખતમ હોઈ ગઈ છે પણ ચાલે છે કોઈ નઈ આ બે તક તો હાલ તક તો કરોલા
આજ તો ધૂપ આવી છે દેખો ને મેં. કપડા ધોયા છે ઘુપ ભી આવી છે. હ કપડાં ધોયાઢી ને ધૂપ બી આવી છે આજ તો મારે.
હા તો તો સરસ હોય છે મારી મને બુક્સ રખું છે બાને
હા તમે બુક્સ વુસ સુ સુખાઈ રયો છો બહાર હું બી આજ બી તે વગેરા સખ થુપ દેવું છું દો દિન બેયાય છે. સબ પંખા માં સુકાવું છું આ ઘુપ દેઉું છું બિસ્ત ને સબ.
હમ અરે મારે તો બેડશીટ ચેન્જ કરની છે પણ બ મારે તો નિચે નથી થવા. કાલ તો.
ખરેખર
હમ.
હ અચ્છા મેં મેં સોચ્યું છે કાલેજ ચેન્જ કરું શું. પણ કાલે રાતે તો મને લાગ્યું છે કે મેં રાતે ચેન્જ કરીને સોઈ છે ને બી ધોવાઈ દીધી
હમ. હા, મારે પણ દોડવું પડે છે, પણ આપણે ચેન્જ કરી કિધું કાલ ધોઉું બેસ માર્ટ ઠી નથી ગમતું હે કપડા તો
કોલી કરે છે તો મારે બી એઈ દિકકત છે.
હમ અમને કપડા ધોવે હૈ તોહ બેડશીટ ન કાલે ધોતી. દો કદમી હોવા કપડા નથી તો કે કપડે ધોવાય છે તો શું?
હમ બે સીટ તો ગાડી દવુ તમે પર નદન મે કુટી નાખીદો હમ.
અરે બેલનસેય ખતમ હોવે છે મારેતો
કપડાં તો તમે એવું હે કે બેડશીટ ઘાલી
હમ હમ. નઈ સોચું કે રાત મેં ગાળું છે ને તો કાલે સવેરે ધોવુ છે આ બાર તો અમે મારતી નથી ધોવા આવે.
સવેરે હા કુટી નાખવન છુટટી
હમ કાલસું સવેરે સવેરે ધોઈ દુંલા. તાકી કાલનું કપડા હોયઈ જોઈ ધોવી ધબી વાર લે અને દોનું દોનું કામ એક સાથે હોય છે બેલેન્સ ખતમ હોવાનું મેસેજ આવે છે કે તમારે રિચાર્જ ખતમ સપ્ત હોવા વાળું છે.
હમ એયોયનવરદચસેે મૈનો બે રજાર ન
હમ અરે બેન મેને તો દેખી કોની કે બેટરી નથીતી ફોન મે તેરા પસેન્ટ ચાલે છે ચાલે છેને ચાલો તો
હમ.
હ હ.
મારી છે બિલકુલ ફોન બંધ કરવા આવે અને મને યાદ આવે છે કે ભાઈ ચાર લગાવ છું.
હમ.
તત્ર તો મિસ ચાલે છે માટ કો ત આમાં દીકરી લેવી હુતો બિલકુલ સ્વીચ ઓપ કરી દેવે પતોય નહી પડે મને તોય
સાચી વાત મારે બી વ યું સેડીક લેવે નહી બાળક તો દેવી નથી ફોન પછી હ સ્વીચ ઓફ હેવે નની તો બંધ કરીને પાછ. દેખ મમ્મી મમ્મી ફોન બંધ હોઈ ગયો છે. અમે બોલ્યું કે વાહ હો એ તો રખ દે.
હા ચાર્જ લગાવવાનો છું તો કેમ મેં ચાર્જ લગાવું છું મારે તો દીકરી ફોન ચાર્જ લગાવે છે મારું
હમ.
ચાર લગાઈ
વિચાર હમ મને તો છેાદર મેં ફોન વું ને હમ મને જ પટાવાું હોય અલગ રસ્તો છેવા ને મેં બોલા કે મેં કદી ફોમ દઉં ને તો મતલબમમ્મિ આપ ફોન ચાર્જ લગાવું છે મેં બોલ્યું નથીલગાવું કે ન અ ચાર્જ થોડું બી છે મેં લગાવુ છે. ફોન લેજાવે છે ચાર્જ નથી લગાવે ચાલુ કરી દેખે છે. હમ.
તો પાસવર્ડ વગેરે પતો છેને
સબ પતો સબ ખોલ દને
હા, મારે પાસવર્ડ નહી ખુલે છે તો સળસડ કરે છે મારા ખોલો છો, ખોલો ખોલો
હમ તમાર તો બળો છે ને તમાર તો નાની છે ન દીકરી
હમ
તો ઘરનું કામ નિપટ્યા જ તો બારા બજી છે
હમ બારા બજી કે પછી કે કામ આવે જે છે નાણો એ
સ્નાન કરો છે તો વિવાહમાં તો વિસ્નાન મૂર્તી કરું થાકી છે, થોડડી સૂવું છે હા, અને પછી મશીન પર બેસી જાય
તો સૌ ને તો સુ વાત કરું છે ને
ખાલી પાણીપુડીની
હમ, તો સ્નાન કરેલો છે તમે
બાથરૂમ શું મેં તો કપડા હ મશીન નાખ છુ
હમ
ડ્રાય બેસી છે મેમે પાણી કોડું છું એમાંથી માતુંની ધોવ છું મીસ ભીંસ નીકળું છું બસ
પછી વાત કરો છે
તો પાચ મિનિટ દુક જવું સ પાણી ફોડું
હા, હા, કઈ નથી
જો પુરી આલી થઈ ગઈને હ બાણે નીકળવું મન ની કરે છે મારું
હા, હ, કઈ નથી તમે કોઈ સ્નાન કરો છો પાંચ મિ મે કોણ ચાર્જ લગાવ છે અને પછ મે પતા મે મે ફોન કરું દો કોલ મેં કરું લા અચ્છા ત્યાં તમે ઓ કરો
ઠી છે બે હે ની હા, પાંચ મિ રૂકો જો પાણી કોડી નિકલે છું બસ ઠીકે
હા, હ, ઠીક છે ઠીક છે પપૈર એટલું દદૅ હોય છે
હમ શ છેી બેક જ છે હ
હમ, ઠી છે, ઠીક છે